હલોવ અવાજ આવે છે મારો?
આવી રહ્યો છે.
કેમ છો?
ચાલ્યા કરે છે સારું અને નબળું.
મજામાં છે અમારે પણ એવું જ ચાલ્યા કરે છે. પરંતુ આજે આપણેે કોઈ નવા ટોપિક પર વાત કરીશું જેનું નામ છે આપણે કયા ટોપિક પર વાત કરવી જોઈએ આજે? મહિલા સશક્તિકરણ વિશે વાત કરવી જોઈએવ મને લાગે છે.
મને એવું લાગે છે તો મને એવું લાગે મારે શરૂઆત કરવી જોઈએ કે તમારે કરવી છે.
હારે મેં કરું છું. કે આજે મહિલાતક મતલબ મહિલા ન આજે ખુબ જ મહત્વ છે. પરંતુ આજના લોકો એ સમ સમજી નથી રહ્યા કે મહિલાઓથી મહિલાઓનું મહત્વ સમજી નથી રહ્યા એ લોકોને આપડે તા મહિલાઓ નું મહત્વ સમજાવવા જોઈએ કે એ લોકો હોય તોજ આપણું પેઢી દર પેઢી આગળ વધી શકે છે. જેના કારણે આજે તો મહિલા એટલી બધી આગળ વધી ગઈ છે કે કેવાય ને કે પુરુષો પણ એના કરતા પાછળ રહી ગેસ છે, એવું લાગે છે મને તો, અને આજે મહિલાઓ નું આજે એટલું બધો મહત્વ છે, કે તેની કોઈ હદ નથી. જ્યાં જો હોય, ત્યાં મહિલાઓને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ એટલું છોકરાઓને નહીં આપે. આપવામાં આવે છે, એ વાત અલગ. છે, પરંતુ મહિલાઓને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે. ને આજે, તમે જોવા જાવ, આજની જનરેશનમાં. તો મહિલા પર, ખુબ જ કેહેવાય ને, કે અત્યાચાર પણ ચાલી રહ્યા છે. જેમ કે, આજે ઘણી ફરી ન્યૂઝમાં આવે છે કે ચાર વર્ષની બાળકી, નવ વર્ષની બાળકી, ઘણા બધા રેપો પણ થઈ રહ્યા છે. એ આપણા દેશ માટે ખુબ જ શરમજનક વાત છે, કારણ કે આટલી નાની બાળ બાળકી ઉપર રેપ કરે, તો બહુ ખરાબ. કેવાય, આપણા દેશમાં તો એટલે, આપડો દેશ આટલો આગળ વધી ગયો છે, તો એવી બધી બાબતમાં ખુબ જ પાછળ રહી ગયો છે, બરાબર. એ બધી બાબત એ લોકોને ખબર હોવા છતાં પણ, એ લોકો હું કરે છે, તો એ ખોટી બાબત છે. તો મારુ તો એવું માનવું છે કે, એવા વ્યક્તિ જે રેપ એવું કરે ને, તો એને સીધું એન્કાઉન્ટર કરી મારી નાખવા જોઈએ, સરકારે કંઈ કંઈક યોજના બનાવી જોઈએ, એવું મને લાગે છે, તમારું શું માનવું છે એમાં?
મેં તમારા પોઈન્ટ ડીસ એગ્રી કરું છું, તમે કહો છો કે કોઈ બી વ્યક્તિ રેપમાં પકડાય, તો એને એન્કાઉન્ટર કરીને મારી નાખવું જોઈએ. પરંતુ આજકાલ જૂઠા રેપ કેસ પણ થઈ રહ્યા છે. જૂઠા રેપ કેસના કારણે, કેટલાક એવા વ્યક્તિઓ છે, જે લોકો ત્રણ વર્ષ પાંચ વર્ષની જેલમાં રહ્યા છે, જૂઠા કેસ ઉપર તો એન્કાઉન્ટર કરવું ઓપ્શન નથી, પરંતુ જાત પડચાલ જેને કહેવાય, એ વધારે સ્ટ્રોંગ બનાવી જોઈએ, જેના કારણે સ્ટ્રોંગ એવિડન્સ મળે. અને એક બીજી વસ્તુ છે, રેપ, બળત્કાર જે વસ્તુ છે. ફક્ત ભારતમાં નહીં, પરંતુ એક દુનિયાની પ્રોબ્લેમ છે. તો મહિલાઓ માટે પહેલા તો આપણે એક વસ્તુ લાવવી જોઈએ કે, ભાઈ. મહિલાઓ માટે આપણી થિંકિંગ, આજે પણ આપણા ભારતમાં એવી થિંકિંગ છે. કે ભાઈ મહિલાઓ તો ભાઈ રસોડા માટે બની છે, ભાઈ, મહિલાઓ કોઈ દિવસ કઈ કરી શકતી નથી. એ વાળી થિંકિંગ ભારતમાંથી નીકળવી જોઈએ, અને બહારમાં આજે તો નીકળી ગયું છે કે, ભાઈ, અમેરિકામાં જાઓ. તો એ વાળી થિકિંગ નથી, પણ ભારતમાં આ થિન્કિંગ ચાલી રહી છે. અને કેટલીક બાળિકાઓનું નાલે બાળ કરવામાં આવે છે, એ રીતના પણ શોષણ કરવામાં આવે છે, આજે કેટલીક બાળિકાઓને એવું છે કે, ભાઈ, મનગમતા કપડાં પહેરવામાં નથી દેવા, એકદમ ઢાંકીને ફરવું પડે છે. તો એ બધી વસ્તુઓ મને નહીં લાગતી કે, ભાઈ, આપણે જે આપણા, આપણે જે વસ્તુ ફ્રીલી કરી શકે છે, પુરુષો ફ્રીલી કરી શકે છે. એ જ રાઈટ મારા હિસાબે મહિલાઓને પણ આપવું જોઈએ.
હા, બિલકુલ. બિલકુલ સાચી વાત છે, આજને મતલબ આજે કેવાય ને, ગામડા વાળાઓની ચર્ચા છે ને, એટલી ગંદી હોય છે, નીચેની કોઈ હદ નથી. આજે તમે શહેરોમાં જાવ. એની વિચારણી હોતી નથી, એટલી હદે પણ એ ની વિચાર એવી હોય છે, પણ એટલી હદે પણ હોતી નથી, જેટલી ગામડા વાળાની હોય છે. કે, ગામડાવાળા ને એવું હોય છે કે, છોકરી હોય એ લગ્ન કરીને લાવે. એલે એમ. ડ્રેસ પહેરવા જોઈએ, સાડી પહેરવી જોઈએ, એવું માનવું છે. રહી છે, તો આજે છોકરીઓ, જીન્સ, ટી-શર્ટ, શર્ટ. કપડા એવા પહેરી શકાય છે, પરંતુ આજના કને કે અ જનરેન એ જનરેશન એ ના સમયના જે બધા આપણા માતા પિતાને એવા છે. એલોકને એવું બધું વસ્તુ નહી ગમતું હોય કે જો કોઈ દીકરી હોય તો એ એ લોકો ઇન્ટરેસ્ટ નેવું બધુ પણ એવું ખોટી વાત છે, આજે જેટલી વયકતી લઈ રહ્યા છે, એટલી છૂટ આજે છોકરીઓને પણ આપવી જોઈએ તો જ આપડો દેશ આગળ વિકાસ પામશે ને બધા વિચાર બધાના વિચારો પેલા તો સુધારવા જોઈએ કે પોતાના વિચારો સુધારો કે એને એ નજરથી નહી જોવો કે એના અ ટૂંકા કપડા પહેર્યા છે, પણ એને એ નજરથી જુઓ કે એમ એ સારી છે, એમ એવી નજરથી જોવ એ લો બધા મારે તો એટલું જ માનવું છે, કે બધા પોતાના વિચારો સુધારવા જોઈએ અને જોવાની કહેવાય ને કે દ્રષ્ટિ સુધારવી જોઈએ જેથી આપણો દેશ આગળ વધી શકશે નહી તો આજે તમને ખબર જ હશે તો મહિલાઓને ખુબ જ ખરાબ નજરથી જોવામાં આવે છે. ટૂકા કપડાં જો પહેર્યા હોય તો એ લોકને ખુબ જ અ ખરાબ નજર થી જોવામાં આવે છે, તમારું શું માનવું છે, એના પર?
તમારી વાત બિલકુલ સાચી છે, આજે પણ આવા ભારતમાં કેટલા વિસ્તારો છે, ગામડ ગીલ્લા વિસ્તારો જેવા કે એક તમને રાજ્યનું જ નામ કહી દવ એકદમ બેકાર થિંકિંગ વાળું રાજ્ય જે આપડ ભારતમાં છે, જે છે, રાજસ્થાન ત્યાં ભાઈ બાળ લગ્ન લીગેલ છે, ત્યાં છોકરીઓને અંડર પ્રેશર રાખવામાં આવે છે, એમ કહે છે, કે ભાઈ છોકરીઓ બની શેના માટે છે, કુકિંગ કરવા માટે રસોઈ માટે અને છોકરીઓને મતલબ કંઈ પણ પહેરવાની છૂટ કઈ પણ ફ્રીડમ આપવામાં આવી નથી અને તેના ઉપર એ લોકો એક એક વસ્તુનું નામ થોપે છે, કે ભાઈ સેફ્ટી પરંતુ એક બીજી એ વસ્તુ છે, કે ભાઈ એ લોકો એમ કહે છે, કે ભાઈ એવી અ વસ્તુઓ જો તમે પહેરો તો ભાઈ જે વ્યક્તિ છે, એની નજર ગ ગંદી હોય એની નજર બદલાય છે, એનું મન ભટકાાય જાય એટલે પછી બલાત્કારના કેસીસ બને પરંતુ વસ્તુ છે, કે ભાઈ છોકરી એ અલગ વસ્તુ પહેરવી શું કામ છોકરાઓએ નજર સુધારવી જોઈએ એ મારું પસ્પેક્ટિવ છે, આમાં અને ભારતમાં અગર જો આપણે મહિલા સશક્તિકરણ કરવું હોય તો પેલા તો આપણેે બધા ભારતોનું ભારતના લોકોનું જે બ્રેઇન વોશ થઈ ગયું છે, હજુ સુધી એને આપણે સુધારવું જોઈએ એમાં તમારા શું વિચાર છે?
હા બિલકુલ સાચી વાત છે, કે આજે આપડો આટલો ભારત આગળ દેશ બની ગયો છે. પરંતુ એની સાથે મહિલાઓનુ મહત્વ સમજી શક્યો નથી એવું મને લાગે છે, પરંતુ આજે સરકાર જેવું જોવા જાય તો તમામ ફેસિલિટી છોકરીઓને પ્રોવાઈડ કરે છે. જે આપણે છોકરાઓને પોવાઈડ કરી શકતી નથી જેમકે મને એક સુવિધા ખુબ જ સારી લાગે છે, એ લોકોની કે એલોકો જો બારમુ પાસ કરીને નીકરહે પછી કોલેજ કરવા કશે પણ જાય એ લોકોને ફી શીપ કાડૅ નામની સુવિધા આપવામાં આવે છે, જેમાં શું કે એ લોકો જેટલા સમય સુધી મતલબ પોતાની ડિગ્રી કરે તે બધુ ફીમા એ લોકો કરી દે છે, મતલબ કે એ લોકો એ ડિગ્રીના પૈસા ખરચવા પડતા નથી તો એ લોકોની સાથે ખુબ જ ઉપયોગી છે, કે પોતે અ ડિગ્રીના પૈસા ખરચવા પડતા નથી. અને સારી વાત છે, તમારું શું માનવું છે એમ?
મારું માનવું એમાં એવું છે કે ભઈ અ જે તમે વાત કરી કે ભાઈ ફ્રી સિપકાર્ડ એ ફક્ત નીચલી જાતિઓની છોકરીઓ માટે જ છે. બાકી તમે વાત કરો બાકીની છોકરીઓ માટે પણ સરકારે વિવિધ પ્રકારની સુવિધાઓ આપી છે. પરંતુ આજની મહિલાઓને તે નથી જોઈતું. આજની મહિલાઓને એ પ્રકારની વસ્તુઓ નહી જોઈતી. આજની મહિલાઓને શું જોવે છે? આજની મહિલાઓને સુરક્ષા જોવે છે. આજની મહિલાઓને ફ્રીડમ જોવે છે. આજની મહિલાઓને એ જે આજ સુધી ચાલી રહ્યું છે કે ભઈ આ રીતનું રહેવા જોઈએ રસોઈ માટે છે એ બધું તોડવાનું જોએ છે. તો જેના માટે આજના સાયકલ આ વસ્તુ વધારે માનસિક બની ગઈ છે. કમ્પેર ટુ કોઈ પણ વસ્તુ હોય ને એ લોકોને ફિઝિકલ અ લાભ આપવામાં આવે. તો ફિઝિકલ લાભ આપવાની જગ્યા એવા કાર્યક્રમો કરવા જોઈએ, જેના કારણે લોકોનું દિમાગ સુધરે. અને લોકો થોડા ગામડ ગીલી લોકો હોય એ લોકોનું થોડું દિમાગ સુધરીને એવું કાર્ય ઉઠાવે જેના કારણે સમજે ભઈ મહિલાઓની પરપેક્ટિવ પીઓવી શું છે. પછી આગળ એ પ્રમાણે પગલાં લે.
હા બિલકુલ સાચી વાત છે. અને આજે કીધું કે આજે રેપ જેવા કેસો ખુબ જ વધી ગયા છે. એ કેમ વધી ગયા છે કારણ કે સરકાર એટલી બધી સેફ્ટી પ્રોવાઈડ કરતી નથી મહિલાઓને. અને મહલાઓનું કેવાય ને કે અ એટલું મહત્વ સમજી શકી નથી હજુ સુધી. પરંતુ આગળ જતા મને તો એવું લાગે છે કે અ મહિલાઓએ ઘરથી નીક નિકળવાનું બંધ થઈ જશે એવું મને લાગે છે. કારણ કે આજે એના આજના પુરુષોના વિચારો એવા હોય છે, કે એ લોકો કોઈ બી હદ સુધી હદે પાર કરી નાખે છે. જે આજે જ આજકાલના ન્યૂઝ તમે વાંચી જ હશે કે દસ વર્ષની છોકરી, બાર વર્ષની છોકરીનો રેપ થાય છે. તો તમને શું લાગે છે કે આટલી નાની નાની બાળકીનો જો રેપ થઈ શકતા હોય તો. મોટા લોકોનું તો શું જ કેવું? તમારું શું માનવું છે એમ?
આજે એજ મેં તમને કહ્યું છે કે માનસિક તકલીફ લોકોમાં આઈ ગઈ છે. લોકોની માનસિક જે હાલત હોવી જોઈએ એજ ખરાબ થઈ ગઈ છે. તો એ સુધારવા માટે તો પેલા એક માણસે પોતાના અંદર જે લોભ, મોહ હોય ને એ વસ્તુ માટેનો, શરીર માટેનો એ કાઢવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે મહિલા સશક્તિકરણ માટે મેન તો બધાનું એજ્યુકેશન, શિક્ષણ પ્રોવાઈડ કરવું જોઈએ કે ભાઈ તમે જે વિચાર હજુ સુધી રાખો છો એ ખોટા છે. એ લો એ બધા વ્યક્તિઓએ એકસેપ્ટ કરવો જોઈએ. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી પોસિબલ જ નથી. તો આજની આપણી વાતનું કન્ક્લુઝન એ જ નીકળે છે કે ભઈ મહિલા સશક્તિકરણ આજના જમાનામાં જરૂરી છે. અને જેના માટે આપણે માનસિક પગલાઓ લેવા જોઈએ, એજ્યુકેશન પ્રોવાઈડ કે શિક્ષણ પ્રોવાઈડ કરવું જોઈએ. જેના કારણે આગળ આવા ન આવનારી જે મહિલાઓ છે, એ લોકોએ આ પ્રકારની તકલીફ સહવા ના પડે.
હા બિલકુલ સાચી. મને આજે મહિલા સશક્તિકરણ વિશે તમારા વીસ તમારા સાથે વાત કરીને ખુબ જ આનંદ થય થયો. તો આપણે આજ રીતે આગળ પણ નવા નવા ટોપિક પર વાત કરતા રહીશું.
ખરું.
હમ